આવે છે અવાજ?
હોવે આવે છે આવાજ.
તો આજે આપડે પાણીના સંરક્ષણ વિશે વાત કરીએ કારણ કે વરસાદ અનિશ્ચિત એ બધું અત્યારે વધી રહ્યું છે ને તો
આજે ઓકે આપડે એના વિશેે વાત કરીએ.
હા તો તમે જણાવો કે આપડે પાણીના સંરક્ષણ માટે ઓમ કેવા કેવા પગલા લેવા જોઈએ અને સરકારે કેવા પગલા લેવા જોઈએ પાણી બચાવવા માટે?
એના તો જે આપડે પાણી જે દરરોજ વાપરતા હોય તો એનામાં થોડુંક ઘણું આપણે ઓછું કરવાની જરૂર એટલે ઓછું એટલે આપડે જેટલું ઉપયોગ લેવાતું એટલું લેવાય અને જે અમુક વારને અમુક એમ કરતા હોય કે એનો નળ ખુલ્લો હોય. જે ફોનમાં વાત કરતા હોય કે પછી કોકના જોડે વાતો કરતા હોતા આ બધું થોડું ઓછું કરવાની જરૂર
જેથી કરીને તો પાણીનો બગાડ ઓછો થાય.
હા એ વાત તો તમારી સાચી છે મેં પણ એ બધું તો જોયું જ છે કે ફોન ઉપર વાત કરી જતા હોય અને બીજી બાજુ પોતે શેવિંગ કરતા હોય કે પછી બ્રશ કરતા હોય તો એ વખતે પાણી નળ ને બધું ચાલુ પડ્યું હોય પાણી એમ ને એમ જતું હોય વેસ્ટ તો એના જવા દેવું જોઈએ.
પછી જે આ છે ને એ સરકારનું તમે જે સરકાર એક શું કરવાની જરૂર છે? જે આજે આપડ વરસાદ નું પાણી જે આવતું ડાયરેક જ તેમ બધું પાણી જમીનની અંદર ઉતારવા માટે કાક કરવાની જરૂર એથી કઈ પાણી નો સંગ્રહ થાય તો આપડે જે જયારે વરસાદની સિઝન નથી હોતી ઉનાળા હોય, ચોમાસું હોય. તો ત્યારે હે ને જમીન માંથી પાણી ખેંચવું હોય તો આપણે ખેંચી શકીએ જેથી કરીને ભવિષ્યમાં કામ આવે જે પાણી ટાકા બનાયીસ આપડે જે ધાબાનું પાણી આવતું હોય ડાયરેક્ટ વરસાદનુ એટલું બધું પાણી પણ આપણને ડાયરેક્ટ પાણીના ટાંકામાં જતું રે તો આપડે કામ આવે ને આપડે જે આપડે નાવા માટે કે એના માટે ઉપયોગ કરતા હોય. કપડા ધોવા માટે કે તો એનામાં આપડે ઉપયોગ કરી શકીએ.
હા એ વાત તો તમારી સાચી જ છે અને આપણી બાજુ તો હજી એટલી બધી પાણીની તંગી નથી અનુભવા એટલે આવું નથી નહીતર હે ને આપડા તમે જોવા જાવ ને તો રાજસ્થ થાન અને બનાસકાંઠા અને એ બાજુ તમે જોવા જાવ ને તો ઘરોમાં આવી તો હોય છે. પર એક ટાંકુ મૂકેલું હોય નીચે એક ટાંકુ મૂકેલું હોય જેમાં ને ધાબાનું પાણી સીધું તો અંદર જતું હોય. તે ને એનાથી ને ડાયરેક્ટ પહેલાં વરસાદના પાણીમાં તે લોકો બધા ધાબુ સાફ કરી દે. કમ્પ્લીટ ક્લીન અને એના પછી જયારે વરસાદ પડે ને એટલે એ પાણી બધું ડાયરેક્ટ જમીનમાં ટાંકામાં તો એ લોકો રોકાણ કરતા હોય છે જેનાથી એ પાણી ભવિષ્યમાં ઉપયોગ કરી શકે એટલે એના માટે આખી સિઝનમાં ઉપયોગ કરાવે
હા એ તો વાત સાચી છે એ ખોટું નથી જે આપડે છે ને પાણી જો હમ નદીઓ ની અંદર ને એમનામ જતું રહેશે માછું તો આવવાનું નતુ એ જે બધી ટેકનોલોજી આવી છે નવી નવી તો એનામાં એવું થતું હોય કે પછી એ જે દરિયાનું પાણી છે એ આપડે ફરીથી એવા માટે કે એના માટે ઉપયોગ કરી શકીએ એવી રીતે ઉપયોગ ના થાય ને તો આપડે કોઈ પણ ખેતી માટે ઉપયોગ કરી શકાય એવું પણ સરકાર ને જે અત જે બધી નવી નવી ટેકનોલોજી આવી ને તેનાથી ઉપયોગ થતો હોય તો આમ સારું જ છે કે ખોટું નથી
હા અને પાછું હવે તો એનાથી જ કંઈક નવું સરકારે નિર્ણય લીધ તો છે એમાં કેવું છે તો આ બધું પાણી નર્મદા નદી નું તાપી નદી નું સાબરમતી નું જે બધું પાણી ખંભાત ની અખાતમાં જાય છે ને તો દરિયામાં ભળી જાય છે કે બરોબર બઉ જલ્દી તો એને ત્યાં ત્યાં એ ને આપણે સુરત થી લઈને પેલી બાજુ દીવ અને દમણ આવી રીતે એક કનેક્ટ કરતો મતલબ કે ડેમ બનાવવાનો નિર્ણય લીધેલો છે મંજૂર થઈ ગયો છે એમાં કેવું છે કે બઉુ મોટા વિશાળ એરિયામાં તમે પાણી એના કારણે ને જમા કરી શકાય એવું ડેમ બનાવાનો છે કે એમાં કઈક ત્રણસો કે એટલા દરવાજા મકવામાં આવશે એટલો બધો લાંબો ડેમ છે બનાવવાનું હોયને જે નક્કી કરે ને એનાથી કે શું થશે કે દરિયાનું પાણી જે બધી નદીઓનું પાણી સીધું નીકળી એને દરિયામાં ભળી જાય છે ને તો હીરું દરિયામાં ના પડે અને દરિયો જે વધતો જાય છે ને તો એ થોડોક કાબુમાં આવે અને મીઠું પાણી નો સ્ત્રોત વધે ભરી શકાય એટલા માટે આવો સરકારે નિર્ણય લીધો છે તો એ તમારા માટે કેવું કેવાય કારણ
એને સારું જ છે ને પાછું આ જે છે નર્મદા ડેમ જેું તમે કીધું સરદાર સરોવર ડેમ એની પહેલાની ઊંચાઈ એટલી ઓછી હતી આ જે એના કારણે જે એને થોડું વધાર્યું હોય જેથી કરી પાણીનો કેટલો બધો એને સંગ્રહ થઈ શકે છે તો એ પણ સરકારનું કામ સારું જ છે અત્યારે એ પાણી કેટલું બધું છે એના આજુબાજુના ક્યાં સુધીના ગામડામાં અત્યારે આપડા ત્યાં પણ નમૅદા નદીનું જે પાણી છે બધું આવતું હોય છે એટલે બધું સારું છે સરકારે આ પગલા લેવાની જરૂર છે પાણી નું સંગ્રમ વધારતાાય
નહી એ પણ એમાં પછી સિટી નું પણ ધ્યાન રાખવું પડે ને જો હાઈટ તો ઊંચી કરી દે પાણી સંગ્રહ વધારવા માટે પણ સાઈડમાં પછી જો સિટી આવતુ હોય ને એમાં જો પાણી ઘુસી જાય તો એટલે એ તો વધારે ના શકે પણ આમાં આવી રીતે કરવા છે ખંભાત ના અખાત માટે ડેમ બનાવવાના છે એના કારણે ને જે નીચેલા ભાગમાં પાણીનો જે સ્ત્રોત ડરેક્ટ દીવ થી લઈને સુરત સુધી નો જે ભાગ આખું આપડે ફરીને આવું પડે ને તો ફરીને ના આવવું પડે અને સીધું તમે ડેમની ઉપર રસ્તો બનાવ્યો તો એ રસ્તા થી આવી શકાય સીધું જ એ ઘણા કિલોમી અંતરે બચી જાય મતલબ કોઈને ફરવાન થતું હોય તો એ ફરવું ના પડે અને બીજું કાયરો એક ફાયદો છે કે પાણી ન મીઠા પાણી ન સંગ્રહ કરી શકેાય હવે તમને ખબર જ હશે કે જે નર્મદા નદીનું પાણી છે ને તો એ હવે છે કેનાલો દ્વારા ને આપડ પાટણમાં તો આવે છે પણ કચ્છ કચ્છમાં પણ નર્મદા નદીનું પાણી પોહોંચે છે છે એક વિચાર કરો તમે
હા એ તો સાચું છે ને હવે છે ને રાજસ્થાનને એ બાજુ થી બધે પણ પહોંચાડતા હોય નર્મદા નું પાણી કાર કે એ બાજ વરસાદ આવશે થ જોવા પાણી ભરાવાનું છે હરબધા ડેમનું બાકી આપડે ગવજરાત ની વરસાદ આવશે ને તો એ ભરાવાનું નથી ક કે એ બાજનું મસાલ ને થ એ પાણી આવે છે એ બાજુ ન તારબધા ડેમની અંદર બાકી આપડી બાજુનું બધું પાણી હ ને આવી રીતે આપડે જ આજુબાજા તળાવો છે કે જે આજુ બધી નદી છે એનામાં જ જાય છે બાકી એટલું માની છે ક ત્યાં થી જ આવતું હોયે અધ વરસાદ એ બાજુ પડે તો એ બાજુ અત્યારે જે અત્યારે તો પરમિશન આપેલી જ નથી કે ઝાડને કાપવાની કારણ કે વરસાદ એ બાજુ ઉપરથી સારો પડે છે રાજસ્થાન બાજુની તો આ ઝાડ ને બધું જે કાપે છે ને એના કારણે પણ થોડી અસર થતી હોય છે વરસાદ નામા ની એમ
હા એ વાત તો તમારી સાચી જ છે ઝાડ કાપવાથી આપડે નાના હતા ત્યારે પંક્તિ પણ આવતી હતી ને વૃક્ષો વાવો ને વરસાદ લાવો એટલે જેટલા વૃક્ષો વધારે વાવશે એટલ વસ્ની નિશ્ચિતતા નહી તો પછી ક્યાંક એવું થાય છે કે હવે તમને હમણાં ખબર જ હશે કે સુરતમાં નવસારીમાં કેવો વરસાદ પડી ગયો જયારે બીજા જિલ્લાઓમાં એટલો બધો વરસાદ જ નથી પડ્યો અને સુરત માં કઈક ને પૂર આવા જેવી સ્થિતિ થઈ ગય હતી ને જે તો એ પંદર વીસ વીસ વર્ષ પછી આવી સ્થિતિ થઈ હતી સુરત માં એનું કારણ શું કે વરસાદની અનિશ્ચિતતા અનિશ્ચિતતા નું કારણ કે વૃક્ષો કપાતા જાય છે એના કારણે વરસાદ ગમે ત્યાં અને ગમે તેટલો પડી જાય છે અને ક્યાંક તો દુષ્કાળ પડે એટલો પડતો જ નથી એવું પણ થાય છે પાછું
પછી એવું પણ થતું હોય કે હસા આજે પણ આવ્યો જ તો અને સમાચાર સાંભળ તું ત્યાર થી અમ વરસાદ આવે એટલે એવું થયતું એને અમુક વિસ્તારમાં વરસાદ આધાર આવી જાય અને અમુક વિસ્તાર વિતારમાં એક છાંટો પણ આવતો નથી એટલે આવું બધું થતું જ હોય છે ઘણી જગ્યા
એ તો છે જ અને પાંચ કિલોમીટરના એરિયામાં આવું બધું વધારે જોવા મળે છે કે પાંચ પાંચ કિલોમીટર ના એરિયામાં વરસાદ ના પાંચ કિલોમીટરમાં હોય પછીલા આવી રીતે હોય છે
આપડે જે પાણી ન બગાડ બધા કરીએ છીએ ને તેના વિશે લોકોને થોડી જાગૃતતા આપવાની જરૂર છે એથી કરીઈને તો પાણી નો બગાડ ઓછો થાય ને તો આપણ ભવિષ્ય મા પણ કામ આવે
હા એ વાત તો તમારી સાચી જ છે પણ ને આમાં શું છે ખબર છે ઘણા લોકોને આપડે કેતા હોય ને કે આવી કાર્યક્રમો કરતા હોય તો એમે એમ કે છે કે અમારા ઘરનું પાણી છે અમારા બોરનું પાણી છે તમારે શું તો આવી બધું કેતા હોય છે એના કરતા જો ને સર સરકારે થોડુંક પેલું નિયમો બનાવેને પાણી માટે કે હવે તને ખબર હશે ફ્લેટમાં ને એમાં તો બધાને એક જ ટાંકામાંથી પાણી આવતું હોય તો બધા પાણી નો દુરુપયોગ વધારે કરતા હોય છે કેવી રીતે કે જો હવે આ ચાલુ કરીએ ને આપડે તો આરોમ જે હવે પાણી કેટલું બધું વેસ્ટેજ નીકળી જાય જેટલુ આરો ભરાય ને એમથી વધારે તો એમને એમ નીકળી જાય તો એ બધું પાણી એ ને વાસણ ધોવા પછી કપડા ધોવા માટે પો કચરા પોતું કરવા બધામાં વાપરી શકાય એવું ચોખ્ખું પાણી જ હોય છે એટલું બધું ખરાબ હોતું નથી. તો આપડે એનો ઉપયોગ કરવો જોઈએ એમ જગ્યાએ ને પાણી એ ગટરમાં જ જવા દેશે સીધું અને જો એમ કરતાય ને કદાચ મારા અંદાજા પ્રમાણે કે ફ્લેટોમાંને એમાં તો સિસ્ટમ થવા પણ માંડી છે ક્યાંક ક્યાંક તો બઉ પાણી વેસ્ટેજ થાય છે ને એના કારણે કે પાણીના મીટર મૂક કે છે સોસાયટી વાળા પોતે જ મતલબ ફ્લેટ વાળા તો એના કારણે એન એ ફ્લેટમાં કેટલું પાણી વપરાણું ને એનું
નિયમ બનાવેલા કે આનથી વધારે કે અમુક લીટરથી વધારે પાણી
ઈમ વધાર વાપરે તો પહિ હોય એ વાત સાચી તમારે એવુ થતું હોય ને એ બધું કરવું જ જોઈએ આમ તો
હા. હા એ વાત તો તમારી સાચી છે એટલે જ ને એ કરવું જ જોઈએ અને પાછું એમાં મેં પણ એ પણ એ પણ જોયું છે કે હવે જો આપણેે જે પેલું પાણી છે બધું તો એ આરોનું ને એ બધું પાણી હોય તો હવે વાપરીએે તો કેટલું બધું બતાવી શકીએ આપણે રોજનું કદાચ અંદાજે વીસ થી પચીસ લીટર પાણી તો ખાલી એમને એમ જતું રહેતું છે એમાં અને બીજું કે તમે જાણો પણ જ છો કે હવે આપણેે કારખાનામાં ત્યાં પાણી નથી આવતું તો આપણને કેટલી તકલીફ થાય છે તો અહીંયા ઘરે થી ફરી જવું પડે છે ને એવું બધું કરવું પડે છે આમ કદાચ જો આપડે
તું હોય ને કે જેને પાણી આવતું હોય એને તકલીફ જ નથી પડતી નથી આવતું એને જ ખબર પડે એમ પાણીની શું વેલ્યુ છે નથી વેલ્યુ પાણી એટલું બધું આવતું હોય તો શું થાય પેલા ઓછું શું આવતું જ વધારે આવે તો પેલા એમ પેલા એમ કે પાણી આપડે આવે છે વાપરો તમને શું થવાનું હે
આવું થાય એમ બીજું કાય નઈ ઓકે
હા એટલે જ ને ઓકે તો ચલો બાય પછી વાત કરીએ આપણે આના વિશે તો વાત કરતા જ રહિશું ઓકે